કર છે પ્રાચી મજામાં.
હા મજામાં તું કેમ છે? નેહા.
બસ હું પણ મજામા તું કાય કેવું ચાલે?
બસ સારી રીતે ચાલે શું છે આજકાલ ના સમાચાર?
મેં સાંભળ્યું છે કે આપડી કોલેજમાં આવતા મઇને એક પિકનિક નું આયોજન કરાવી છે તો મે કીધું લાય તને કોલ કરીને પૂછી લાવું.
હા બિલકુલ સાચું કહ્યું તે મેં તો મારું નામ ક્યારનુંય નોંધાવી દીધું.
હ વાહ મારે પણ જવાની ઈચ્છા તો છે ક્યાં જવાનું હશે?
શિક્ષકો એ બે ત્રણ સ્થળો નું સૂચવ્યા તો હતા. પણ અંતે બધાએ પોત-પોતાની પસંદ કઈને એક સુંદર રિસોર્ટ પસંદ કર્યો છે.
હા રિસોર્ટ માં મજા આવે સારું કર્યું. તો ત્યાં શું શું કરવાની વ્યવસ્થા હોય શકે?
ત્યાં સ્વિમિંગ પુલ છે. ઈન્ડોર આઉટડોર ગેમ્સ છે. રાતે ડીજે છે ડાન્સ છે બધા એડવેન્ચર છે બધું જ હશે ત્યાં.
હા અને જમવાનું પણ
હા જમવાનું બી ત્યાં જ સવાર, સાંજ, બપોર. અને સાંજનું બી નાસ્તો બધું ત્યાં જ છે, અને સારી રીતે છે બધું રાખેલું.
હા તો તો મજા આવી જશે નહી આપડા આખા ક્લાસ ના મિત્રો આવવાના હશે ને.
હા લગભગ બધા જ આવી રહ્યા છે. ઘણા મિત્રો તો પહેલે થી જ પ્લાન બનાવી રહ્યા છે કે ક્યાં ક્યાં જ આપણે ક્યાં ક્યાં ફોટો પાડીશું ને ક્યાં ક્યાં શું રમીશું.
હા મને બી એવું જ વિચાર આવે છે કે આપડે ક્યાં જઈશું કેમ કે આપડા દોસ્ત લોકો ની પહેલો પિકનિક છે એટલે બઉ ખાસ હોય એટલે મજા આવે. હું તો ખાસ ગ્રુપ ફોટાની જ રાહ જોઈ રહી છું પછી બધા ફોટાને સો સોશિયલ મીડિયા પર શેર કરુ શું કેવું તારું.
સાચી વાત પણ ફોટા સાથે આપણે આ આ દિવસની યાદગીરી પણ આપણે સાચવીને હંમેશા રાખીશું.
હા એ તો હોય જ ફોટા હોય એટલે આપણે યાદગીરી રાખવી જ જોઈએ આપણે. તો આપડે આવે પિકનિક માટે શું શું તૈયારી ચાલુ કરવી પડશે.
આપણે પિકનિક માટે તો કંઈ ખાસ નહી પણ આરામદાયક કપડાં આપણે લેવાના રહેશે સ્પોર્ટ શૂઝ કેમ કે ત્યાં થોડું ચાલવાનું રહેશે એટલે પાણીની બોટલ છે કેપ ત્યાં બહુ તડકો હશે એટલે કેપ છે સન્સ સ્ક્રીન જરૂરથી લઈ લેજે કેમ કે બહુ સ્કીન ખરાબ થઈ જશે નકર અને જે જરૂરી કોઈ બી દવા હોય એ જોડે રાખવાની
હા બધું તો આપણા માટે જોઈએ જ કેમકે સારી રીતે ફરીશું તો મજા આવે છે આપણને ફરવાની શું શિક્ષકો પણ આપણી સાથે આવશે.
હા. એ તો આખી ટ્રીપ દરમિયાન આપણી સુરક્ષા માટે અને આપણને માર્ગદર્શન માટે સાથે જ રહેશે.
ઓ ઓ તો તો સારું આપણે એમની સાથે સુરક્ષા માય રહી શકીશું અને આપને મજા પણ આવશે અને આપણે આપણા શિક્ષકો સાથે આપણા લોકોનું એક અટેચમેન્ટ બી બની રહેશે
હા સાચી વાત એમને જાણવા મળશે આપણે એના એમના જોડે ગુલ મિલી શકીશું ત્યારે
બસ માં પણ ઘણી મજા આવશે આ ગીતો ગાવાની રમતો રમવાની અને ઉભી કરીશું હા આપડે
હા બસની મુસાફરી પણ પિકનિકમાં એક ખાસ ભાગ હોય છે ત્યાં આપણે આરામ કરી શકીએ. કીએ છીએ એકબીજા જોડે વાતો કરી શકીએ છીએ નાસ્તો શેર કરી શકીએ છીએ.
હા આમ મુસાફરીમાં પણ કઈક અલગ જ મજા હોય આપણું આમ જીવન નુ એક રસપ્રદ આમ ભાગ બની જતું હોય છે આપ પિકનિક એટલે આપડે પિકનિકમાં તો જવું જ જોઈએ.
હા આપણેે કા એક માત્ર એક એવો અભ્યાસ છે જે આપણે એક બીજાને ઓળખી શકીએ કે જે આપણે બીજા જોડે કોઈ આપણે વાત ના કરતા હોય તો સારી રીતે વાત કરી શકીએ છીએ એક બીજાને જાણી શકીએ છીએ કોણ કેવું છે એ બી આપણે ઓળખી શકીએ છીએ.
હા હા. તને શું લાગે આ પિકનિક નું સૌથી મોટું મહત્વ શું હોય શકે
આ પિકનિક નું મહત્ત્વ એ છે કે આપણે એક એક આપણી જે અ જીવન દરમિયાન જે આપણી જિંદગી ચાલતી હોય એનાથી બહાર નીકળી ને આપડે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ આપણા લોકો જોડે થોડો સમય વિતાઈએ છીએ થોડી ઘણી વાત તો કરીએ છીએ આપણે આજુબાજુની ને અને એનાથી આપણને વધારે જાણકારી મળે છે અને આપણે એક સારી રીતે એકબીજા જોડે બોન્ડ બનાવી શકીએ છીએ.
હા હું પણ એજ માનું છું ક્લાસરૂમ ની બહાર સૌ સાથે સમય પસાર કરવા થી જ મિત્રતા વધારે મજબૂત બની શકે.
હા અને આવી નવી નવી રમતો જ ભાગ લેવાથી આપડે આત્મવિશ્વાસ પણ વધે છે. એક આપણામાં એક પોઝિટિવ વે આવે છે.
હા રમતો માં બધા સાથે આપડે રમીએ તો મજા આવે ને, એક આ એક અલગ જ પ્રકારની મજા છે આપણા જીવન
હા એકદમ અલગ પ્રકારની જ છે.
હા તો તને કેવી કેવી ગેમ્સ ગમતી હશે રમ
મને તો જે ગ્રુપ ગેમ્સ હોય ને બધા એક સાથે મળીને રમે જેમ કે ખોખો છે, પછી માલદડી છે મને એવી બધી ગેમો બહુ ગમે.
હા મને તો થ્રેઝર હ અને ટીમ ગેમ્સ રમવાની બહુ જ મજા આવે હા.
હા એમાં તો એક આમ એકબીજા જોડે કેવી રીતે આપડે સમજી શકીએ છે એકબીજા જોડે એમાં એ આપણને ખબર પડે.
હા હા. અને તને તો મને ખ્યાલ છે ત્યાં સુધી તને તો ડાન્સ અને મ્યુઝિકલ ગેમ જ ગમશે‌. જો ડીજે હશે તો બધા સાથે જ ડાન્સ કરીશ.
હા આપડે મને તો ડીજે ને મ્યુઝિક એટલું જ ગમે છે. હું ક્યારે બી ક્યાંય બી ગયું. હોય ને વાગતું હોય તો હું બેસું જ નહી હું ઉભી થઈને ડાન્સ જ કરતી હોઉં.
. હા અને ભોજનમાં શું મળશે એની ઉત્સુકતા પણ આપણને અલગ જ હોય.
હા. પણ આ વખતે સાંભળ્યું છે કે નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનો નાસ્તો બધ બધું જ સારી રીતે યોજાય કરેલું હશે.
હા જયારે ગઈ વખત પ્રવાસ કર્યો તો ત્યારે થોડું જમવામાં પ્રોબ્લેમ્સ આઇતી એટલે આ વખતે સારું કર્યું હશે મને પણ એવું લાગે છે.
હા શિક્ષક કહેતા હતા કે આ વખતે આપણે અલગથી એક રસોઈયો બી લઈ જવાનો છે જે આવી રીતે આપણે માટે સારી રીતે પૌષ્ટિક ખાવાનું આપણને આપશે ત્યાં.
હા વાહ આપડો આખો દિવસ યાદગાર બની જશે હું તો ખુબ જ આનંદમય. છું આના પ્રવાસ પર જવા માટે.
હું બી બહુ એક્સાઇટેડ છું મારી તો થોડી ઘણી તૈયારી બી થઈ ગઈ છે તે તૈયારી કરી કઈ.
હા મે પણ કપડા, દવાઓ બધું જ મેં લઈ લીધું છે મારી મમ્મી એ તો થોડો નાસ્તો નહી એવું પણ આપી છે કે બધા મિત્રોને આપીને ખાજો અને મસ્તી કરજો. .
મારી મમ્મી એ બી થેપલા ભરી દીધા છે કે બસમાં આપણે જયારે ટ્રાવેલ કરીએ ને. ત્યારે મુસાફરી કરીને ત્યારે આપણે ખાવા.
હા પરંતુ આપડે આ પ્રવાસમાં તો જઈએ જ છીએ પણ આપણે એમાં સ્વચ્છતા પણ જાણવી જોઈએ ને. કેમ કે જ્યાં જોઈશું ત્યાં જ્યાં જઈએ કોઈ બી સારી જગ્યાએ જેઈએ ત્યાં આપણે કચરો ના ફેંક વુ જોઈએ અને એમના જેટલા નિયમો હોય એનું પાલન પણ આપણે કરવું જ જોઈએ.
હા બિલકુલ સાચી વાત આપડે ક્યાંય બી આજુબાજુ કચરો ફેંકવો ના જોઈએ. આપણે કંઈ બી લઈ જઈએ છે તો ત્યાં કચરા પેટી હોય એમાં કચરો જ નાખવો જોઈએ.
હા અને પિકનિકનો આનંદ માણવા સાથે જવાબદાર નાગરિક બનવું જ આપણે જરૂરી છે. કેમકે જો આપણેે આપડી વસ્તુઓને સ્વછતા નઇ આપ તો આપણો દેશ આગળ આવી જ નહી શકે તો જો જ્યાં સ્વચ્છતા હશે ત્યાં આપડે. સુંદરતાથી ફરી બી શકીશું આપણે.
હા અને એક એક સ્વચ્છતા અ. સ્વચ્છતા રાખીશું તો આપડું જે બી આપણો જે બી જ્યાં રહીએ છીએ એનું વેલ્યુ વધશે.
હા હું તો કેટલા દિવસે તૈયારીઓ શરૂ કરવાની વિચારું છું રોજ કઈક ને કઈક નવ હું ને નવું પેક કરતી હોઉું કઈ લાગતી હોઉ મારા મિત્રો માટે શિક્ષકો માટે આવું. ઉત્સાહજ એક અલગ છે તારું શું કેવું.
મારું બી સાચું કહેવું છે એવું જ કેહેવું છે કે મેં બી ઘણી બધી ચોકલેટસ લીધી છે કેમ કે કોઈને ખબર ક્યારેક ક્યારેક ટ્રાવેલિંગ કરતા કોઈને કંઈક. પ્રોબ્લેમ થઈ હોય તો મને તો જરૂર પડે જ છે ત્યાં ચોકલેટ લીધી?
હા મેં પણ ચોકલેટ લીધી જ છે કેમકે આ વોમિટ થવું. પછી આમ પર્વતો પર જઈએ તો કોઈને આમ ચક્કર આવું આ બધા પ્રોબ્લેમ્સ ત બહુ બનતા હોય છે એટલે આપડે આપણી સાથે બધી જ દવાઓ, ચોકલેટ, થોડું ઘણું ખાવાનું બધું જ આપડે આપણી જોડે રાખવું જ જોઈએ
હા આપને કઈક મોઢામાં હોય તો આપણને સારું લાગે મેં તો લીંબુ પાણી બી લેવાનો વિચાર કરું છું.
હા કારણ કે શિક્ષકો તો ખાવાનું ધ્યાન રાખી જ. પણ જો આપડે બી આપણી સાથે થોડું ઘણું લઈ લઈએ તો કદાચ આપડણે કઈ બી આપણને પ્રોબ્લેમ આવે તો આપણે આપડું કરીને ખાઈ શકીએ
હા અને ત્યાં તડકો બી બહુ હશે તો આપણે આપણે સેફ રટી માટે કંઈક આપણે લઈ જવું જોઈએ
હા મનેધા છે કે પન કોલેજ સૌથી સુંદર યાદોમાંનો એક બની જશે
હા સાચી વાત પણ આપણે કેટલી બધી મહેનત કરી શિક્ષકોને કેટલું મનાયા પછી આ એક પિકનિક થઈ છે.
હા કારણ કે હમણાં ના આપડે આ બધા જે દ્રશ્યો બની રહ્યા છે. કે પિકનિક માં લઈ જાય અત્યારે બસ આમ પલટી ખાય એક્સિડન્ટ એના લીધે શિક્ષકો માનતા જ નતા કારણ કે એ લોકો બાળકોની સેફ્ટી પહેલા જ હોય છે કે એ લોકો એમના માટે લઈ જાય પણ બાળકને કઈ પ્રોબ્લેમ ના થાય અને અમુક એવી કુદરતી ઘટના બની જતી હોય છે કે જે શિક્ષકોને બી નથી ખબર હોતી બાળકોને નુકસાન થાય છે એટ એ લોકો આવા બધા બે ત્રણ ના બાદ આમ પ્રવાસ જવાનું કેન્સલ જ રાખતા હતાા કે એ લોકો હા હા એ જ નહી આપને તો બી આપણા શિક્ષકોએ આ વખત આપણને સારો સપોર્ટ કર્યો છે એવો
હા આ વખતે સારી જગ્યા કોઈ આવી કોઈ એમ કોઈ આમ કોઈને વાગી જાય કે કોઈને આમ કઈક થઈ જાય એ એવી જગ્યા નથી રાખ ક ન કરતો શિક્ષકોએ એવું પણ કીધું હતું કે આપડે એક એડવેન્ચર પાર્ક બી છે તો આપડણે ત્યાં બી જઈ શકીએ પણ ત્યાં રાઇડ્સને એવું બધું હોય તો ત્યાંથી કંઈક અનહોની થઈ ગઈ તો શું કરવાનું એટલે પછી બધું નિર્ણય કરીને સમજી સોચીને આપણે રિસોર્ટ પ્લાન કર્યો
હા સારું રિસોર્ટમાં તો શાંતિ થી બાળકો રમી શકશે ને આપડે પણ રમી જ સકી શું ને
હા સાચી વાત સારું ચાલ હવે આપણે તૈયારી થોડી વધારે કરી લઈએ
હા હા ચોક્કસ અને આપડ પિકનિક માં મળીએ હ
હા ચોક્કસ તું જલ્દી આવીઈ જજે હા.
હા ચોક્કસ બાય
હા હા બાય